લો, હ ભાઈ કેમ છો? શું કરી રહ્યા છો?
હલો, બસ ભાઈ મજામાં જય શ્રી ક્રશ્ન તમે શું કહી રહ્યા છો? કેવું છે હાલ ચાલ તમારું?
હાલમાં તો કંઈ નહીં હમણાં તમારી સાથે એટલે કે આરામ કરી રહ્યો છું કારણ, કે હું જોૉબ પર ગયો હતો અને હમણાં ગ આવ્યો છું કારણ કે, હું તો હું ગામડામાં રહું છું પરંતુ હું થોડાક એટલે કે વીકમાં મેં પાંચ છો દિવસ શહેરમાં જાઉં છું કારણ કે, મારી જે નોકરી છે ત્યાં મસ્ત છે મારા જે ગામથી દૂર છે એટલે કે મારે ત્યાં જવું પડે છે અને વીકમાં બે ડેસ હું ઘરે આવું છું અને બાકી તો એ જ છે ને તમારી સાથે એ વાત કરી રહી છે જે આપણા ટ્રાફિક અને શહેરની સમસ્યા છે તે હમણાં ખૂબ વધી રહી છે એવું નહી લાગે તમને કારણ કે ટ્રાફિક અને શહેરની સમસ્યા વધશે તો પછી એમ તો તમે જાણો છો કે ટ્રાફિકની સમસ્યા હોય તો પછી જે બધા કાર છે, બાઈક છે, એમાંથી પછી નીકળ્યો ધુમાડાને લીધે પડુશણ કેટલું બઢું પેલું થાય છે, અને શહેરમાં ગરમીનું પ્રમાણ પણ એના રીતે વધે છે, એવું મને લાગે છે બાકી તમારે શું કહેવું છે આ બાબતે.
હા ભાઈ તમે જેમ કીધું કે શહેરમાં ટ્રાફિકનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે તે વાત તો તમારી એકદમ સાચી છે પન શું કરે જયારે સરકાર બસમાં એમ લઇ જાય ત્યારે એનો સમય હોય છે કે આ સમય પર લોકોએ જવાનું જોઈ પણ તે સમયે લોકોની બસ છૂટી જાય જેના કારણે લોકો પોતાનું પ્રાઇવેટ વ્હીકલ ખરીદે છે અને એ વ્હીકલ થી લોકો પોતાના જે તે સ્થાને જાય છે જેના કારણે આપણા શહેરી વિસ્તારમાં ટ્રાફિક ખૂબ વધી રહ્યું છે અને કેટલાક લોકો એ ટ્રાફિકમાં જે ટ્રાફિકનો નિયમ છે તેનું પાલન પણ નહીં કરે છે જેમકે હેલ્મેટ રીને જવું અને ગાડી પર ફક્ત બે જ વ્યક્તિ તે છતાં પણ લોકો ત્રણ વ્યક્તિ નેમ જાય છે અને વિદઉટ હેલ્મેટ જાય છે જેના કારણે ઘણા બધા અકસ્માતો થાય છે તો એ બાબતને આપણે ધ્યાનમાં લેવું જોઈએ અને તમે જેમ કીધું કે શહેરમાં ટ્રાફિકનું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણે સરકારે અમુક અમુક વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલો અમુક અમુક કર્મચારીઓ એ લોકો બધાને મૂક્યા છે તે છતાં પણ લોકો એ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા અને નિયમો તોડે છે, આ વસ્તુને આપણે ખુબ ધ્યાનમાં લેવું જોઈએ અને સરકારે આના પર કડક નિયમ બનાવવો જોઈએ જેથી કરીને લોકો આ બાબતને ધ્યાનમાં લે અને શહેરના વિસ્તારમાં તો ટ્રાફિક જોવા મળશે જ કારણ કે શહેરના વિસ્તારમાં એટલું બધું વસ્તી વધી રહી છે કે, જેથી કરીને રસ્તાઓ નાના થઈ રહ્યા છે રસ્તા નાના થશે તો પછી ટ્રાફિકની સમસ્યા તો આપણને જોવા મળશે જ જેના કારણે ટ્રાફિક બહુ થશે અને ધુમાડોને એવું પોલ્યુશન વધશે બાકી તમારું શું કેવું છે આ બાબતમાં.
હા બાબા દ એ જ મારે કેવું છે કે શહેરની જે બધી સમસ્યા છે તેને ટ્રાફિકની સમસ્યાને મુખ્ય કારણ જ છે શહેરમાં તો કારણ કે ઘણા બધા લોકો મોર્નિંગમાં આવું કે બધા લોકો જોબ પણ એણા માટે જાય છે અને છૂટવાન મોસ્ટલી બધાનો ચાર પાંચ વાગ્યાનો હોય છે ત્યારે બે એ બે ટાઈમ ટ્રાફિકની સમસ્યા ખૂબ વધે છે કારણ કે પછી આ મોસ્ટલી શહેરમાં તો તમને જાણું છું કે આપણે કોઈ વહેલાં જઈએ તો પછી એવું પણ થાય કે આપણે વહેલાં જઈને પણ ફસાઈ જાય છે ટ્રાફિકમાં એમ કારણ કે આપણે એવું વિચારીએ કે વહેલાં જઈને આપણે ઓફિસ જઈને સારું કામ એવું કરીશું પરંતુ ટ્રાફિકની સમસ્યા એટલી બધી વધી જશે કે પછી આપણે જે વહેલાં નીકળ્યા તેનું કંઈ કામ જ નથી એટલે કે કામ થયું જ નહીં કારણ કે આપણે જો પહેલા ટાઈમમાં ઘરથી નીકળલા હોય તો પછી આપણને પણ મોડું થઈ જાય છે અને પછી ત્યાં જઈને આપણને કહીએ કે આપણે ટ્રાફિક આપણે મોડા આવે એવું બઢુ પ્રકારનું બાનું કાઢીએ એવું બઢુ નહી પરંતુ આપડે જે રિયલ જ છે પરંતુ, એવું બાનું જે કંપનીના બધા સર લોકો માને છે એમ એ સર એજ ટ્રાફિકની જે સમસ્યા છે તે દૂર કરવી ખૂબ જરૂરી છે સરકારે, અને યોગ્ય પેલા પેલું રાખવું જોઈએ ટાફિક પોલીસ કવિલ્ડર તે લોકો યોગ્ય ટ્રાફિકની સમસ્યા દૂર કરે અને ખૂબ સારી તે લોકો કર્ક કરે અને બાકી તો એ જ છે કે ટ્રાફિક અને બીજું શહેરની સમસ્યા તમે જાણો છો કે મોસ્ટલી શહેરમાં પાણીનું પ્રમાણ એમ તો લિમિટેડ આવે છે અને મોસ્ટલી એમ શહેરમાં આવે છે અને મોસ્ટલી પછી બપોર અને પછી આવી જ નિયમ એટલે કે બે ટાઈમે એ લોકો મોકલાય એવું એ લોકો કહે છે અને તે ટાઈમ આપણે પછી પાણીનું ભરી લવું એવું બધું સમસ્યા રહેવી પડે છે એટલે પાણીની કટોકટી હોય છે શહેરમાં કારણ કે મેં તો બે એક વર્ષમાંથી ત્યાં રહું ત્યારે મને ખબર પડી કે શહેરમાં કેટલી બધી સમસ્યા છે ગામડા કરતાં તો આપણે શહેરમાં જ રહેવા જઈએ તો પછી શહેરનું તો જીવન આપણને પેલું લાગે જ છે, અને ગામડા કરતાં શહેરનું જીવનને જો આપણે તુલના કરીએ તો તો કઈ અલગ જ છે, કારણ કે શહેરોમાં તો તમે જાણો છો ઘણી બધી પ્રકારની આપણે તકલીફો પડે છે, જેમ કે પાણી આપણે તો ત્યાંનું પીવું તંનું પીએ તો પછી આપણી બીમાર પડી જાય છે જેથી કરીને આપણે પાણી પણ ત્યાંનું વેચાતું લેવું પડે છે, ત્યાંના જે પાણીનું આપણે કોઈ પણણ આવું ઘરનું કામ કે પછી ત્યાં કપડાં ધોવાનું કામ એ આપણે કરી શકીએ છીએ પણ તું પી નથી શકતા, કારણ કે હવે તયાંનું પણ એટલું બધું સ્વસ્થ નથી આવતું અને પછી આપણને બીમાર પણ કરે છે એટલે હું તો ત્યાં જ્યાં જ્યારે રહું છું શહેરોમાં ત્યારે મોસ્ટલી બહારથી જ પાણી વેચેતો લઈ આવઉં અને પછી હું પીઉું છું કારણ કે બીજું તો શહેરોમાં તમે જાણો છો કે શહેરોમાં તો ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે કારણ કે શહેરોમાં પ્રદુષણનું પ્રમાણે એટલું વધી રહ્યું છે જેના કારણે શહેરના લોકો ગમે ત્યાં કચરો ફેંકી દે છે એવું બધું કરે છે ગમે ત્યાં ખાયમ ધૂમ્રપાન કરે છે વ્યસન કરે છે ઘણું બધું પ્રકારના લોકો કામ કરે છે જેના લીધે આપણા વાતાવરણને ઘણું બધું તકલીફ પાડે છે એટલે આવું બધું રીતે વ્યસન કરવું જોઈએ ઘણા બધા લોકો કોઈ સમજવું જોઈએ તો પછી કામ કરવું જોઈએ એટલે મારે એ જ કેહેવું છે બાકી તો એ જ છે કે હવે તો આપણે ઘણા બધા દૂર રહેવું જોઈએ, આવી બધી સમસ્યા ને ટાળવ જોઈએ સારો ભાઈ મળય એટલે કે તમે જો તમારે ગરબ જોઓ. અ તમાર ઘર જે શહેરોમાં છે ત્યાં તમે આવી બધી સમસ્યા છે તમે કેવી રીતે નિવાર કરશો?
હા ભાઈ. હ તમે જેમ કીધું તે રીતે ગામડામાં પણ લોકો ઘણા બધા ગમ તેમ ગમેતા કચરો રાખી છે પણ ગામડામાં એક વસ્તુ સારું છે કે વધુ વધુ વૃક્ષ છે જેના કારણે ઓક્સિજનને એવું સારું મળે છે, ત્યારે શહેરમાં વસ્તી વધારાને કારણે ઘણા બધા વૃક્ષો કાપવામાં આવે છે. તે જેથી કરી કરીને. પ્રમાણ ઘટી જાય છે જેથી કરીને લોકો બીમાર પણ પડ છે અને પછી લોકોએ હોસ્પિટલમાં જવું પડે છે અને જ્યારે હોસ્પિટલમાં જવું પડે છે ત્યારે ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે એમ્બ્યુલન્સને પણ જવામાં તકલીફ પડે છે તો સરકાર આ બધી બાબતને ધ્યાનમાં રાખો છે અને એમ્બ્યુલન્સના માટે અલગ એક પ્રકારનો માર્ગ બનાવવો જોઈએ, શું તમારે આ બાબતમાં તમારે શું કેવું છે.
હા ભાઈ આ બાબત એ જ છે કે હવે આ બધી સમસ્યા થાય છે તો પછી આપણે યોગ્ય નિવારણ આવવું જોઈએ અને ટ્રાફિકની બધી સમસ્યા તે નિવારણ કરવું જોઈએ અને જે હમણાં જે બધા વૃક્ષો કપાવવા માંડ્યા છે જેમ કે જંગલો એવું બધું પર પ્રતિબંધ મૂકવું જોઈએ. તો આપણે આગળ વધી શકશું કારણ કે આપણા દેશમાં એટલ બધ ઘણી બધી પ્રકારના જે જંગલો બધા હતા, તેવા કપાવા માટે એવું બધું ખબર પડી રહી છે એટલા બધા લોકો એવું વિચારે છે કે હવે મોસ્ટલી એ જ કે આપણે જેટલું આપણા પરિવારને સારું રાખશું તેટલું આપણા માટે સારું છે અને વાતાવરણ જેટલું સારું બનશે કારણ કે આપડે જો આવું બધી રીતે કરશું તો પછી આપણને ઘણા બધા પ્રકારના આ બધ તકલીફ સામે લડવું પડ્યુંશે કારણ કે ગરમીનું પ્રમાણ વધશે અનેના તેના લીધે આપણને તફલીફ થવાની જ છે. એટલે તો મારે એજ કેહેવું છે કે આપડે યોગ્ય રીતે અ વાતાવરણને સાટ આપવું જોઈએ અને વૃક્ષો વાવવા જોઈએ અને આપડા અમે તો ગામડામાં મોસ્ટલી કેમ્પ રાખીએ છીએ અને જે વૃક્ષ રોપવાનો જે દિવસ હોય છે ત્યારે અમે ઘણા બધા વૃક્ષો અમારા ગામડામાં રોપીએ છીએ અને સારી રીતે અમે કોને સારી રીતે બચાવીએ છે. આગે તમારું બાજે કેવું ચલી રહ્યું છે હમણા તમાર બાજ જો એમ મોસ્ટલી એમ તો આ વૃક્ષારોપણ ને આવું બધું કરતા હશો ને એમ શહેરોમાં પણ?
હા, ભાઈ અમારે અહીંયા વૃક્ષારોપણ થઈ રહ્યું છે. શાળાઓ છે, કોલેજો છે તે લોકો પણ ઘણા બધા વૃક્ષો આવે છે અને લોકો પણ વૃક્ષો આવે છે પરંતુ વસ વધ વધતી જતી વસ્તીના કારણે ઘણા બધા વૃક્ષો કાપવામાં પણ આવે જ છે જેથી કરીને આપડે એ બાબતને જન્મ લેવી જોઈએ અને વૃક્ષો ઓછા કાપવો જોઈએ. અને વૃક્ષો કાપશું આપણને ઓક્સિજનમાં પ્રોબ્લેમ પડશે તો તે વસ્તુને આપડે ધ્યાનમાં રાખવું જ જોઈએ અને બીજી વસ્તુ કે તમે કીધું જેમ કે ટ્રાફિકની સમસ્યા વધારે છે તે તો સાચી જ વાત છે કારણ કે લોકો બસમાં અને ટ્રેનમાં જવાનું ટાળે છે અને પોતાના પ્રઇવેટ વ્હકલ થી જાય છે જેથી કરીને એટલું બું ટ્રાફિક થઈ જાય છે અને જયારે એક વ્યક્તિની ભૂલ હોય તો તે વ્યક્તિ બીજા પર પેલું કરે છે અને રસ્તાનો વચ્ચે વચચ ઝઘડો કરવા લાગી જાય છે જેથી કારણે બીજા બધાં લોક ફોને પણ મોડો થાય છે અને ટ્રાફિક હજુ લાંબુ થતું જાય છે. તો લોકોએ આ બધી બાબતને ધ્યાનમાં રાખવું જોઈએ અને શહેરમાં જયારે કઈ પણ વિસ્તારમાં અકસ્માત થયો હોય તો તે વિસ્તારમાં એટલું બધું ટ્રાફિક ઘટી જાય છે કે જેથી કરીને લોકો બે બે ત્રણ ત્રણ કલાક એ લાઈનમાં જ ઊભા રહે છે અને પોતાના સાવા જલ્દીથી પહોંચી શક નથી તો આ બધું વસ્તુને લીધે ટ્રાફિક વધી જાય છે બીજું તો તમારા બાજુ કેવું છે ગામડાઓમાં?
ગામડાઓમાં તો મોસ્ટલી એમ તો સારું જ છે અને ઘણા બધા લોકો એમ તો આવું પર્યા પર્યાવરણને પ્રદુષણ કર તા બચાવા પાછા ને અમારા ગામના લોકો ખૂબ જાગૃત છે અને તમે જાણો છો કે અમારા ગામના લોકો મોસ્ટલી એમ તો ઘણી બધી જગ્યાઓ જે કચરા એ એ સ્વસ થા અભિયાન પણ ચલાવે છે. અને યોગ્ય કચરો કચરા પેટીમાં નાખે છે અને સારી રીતે ઇકો એટલે કે ઇકો ફ્રેન્ડલી તરીકે અમારા ગામડું તરીકે છે કારણ કે અમારા ગામડામાં ઘણા બધા લોકો પહેલાં કચરો ગમેતે નાખતા હતા અને ગમેત આ પ્રકારનાં વ્યસનો કરતા હતા એના લીધે અમારા ગામડું ખૂબ પહેલાં ગંદુ હતું અને ખૂબ ગંદકી ફેલાયું હતું અને ઘણા બધા પ્રકારનો રોગચાળો ફેલી આવ્યો હતો પરંતુ અમે પાંચ છ વર્ષથી અમે બધાને સમજ્યો અને બધાને જાગૃત કર્યા કે તમે આવું નહીં કરો આપડા ગામડાને સ્વસ્થ રાખો તો તે આપડા દેશ કે પછી આપડા ગામડું વિકસિત થશે એટલે એ જ રાખવું જોઈએ કે બધાએ સ્વસ્થ રાખવી જ જોઈએ ગમે ત્યાં ગતરને ફેલાવવો જોઈએ અને વ્યસન મુક્ત બનવું જોઈએ બધાએ કારણ કે બધા લોકોને મને એવું નથી બધા લોકો વ્યસન કરે છે જેમ કે સિગારેટ છે કે પછી પછી પછી દારું બધું પી છે જેના લીધે આલ્કોહોલ ક તેના લીધે ઘણા બધા પ્રકારની એ લોકોને બીમારી થઈ જાય છે એટલે કે આપડે યુગ્યિટી ધ્યાન રાખવું જોઈએ અને આ બધા વ્યસ વ્યસનો નહીં કરવા જોઈએ અને આવી શહેરોની ની સમસ્યા કે પછી ટ્રાફિકની સમસ્યા રવાની જ છે પરંતુ હવે આ સરકારે હલ કરવું ખૂબ જરૂરી છે એટલે કે મારે જ કેવું છે કે સરકારે આ બધ જે સમસ્યા છે શહેરોની ટ્રાફિકોની એના પર યોગ્ય પગલા લેવો જોઈએ અને યોગ્ય રીતે એનું કામ કરવું જોઈએ સારું તો ભાઈ મળી પાછા સારી રીતે કે પછ છી આપડે રૂબરૂ મુલાકાત કરશું કે આ બધી સમસ્યા વિશે પાછી વાતચીત કરીશું.
હા, ભાઈ ચોક્કસ આપણે ટ્રાફિકની સમસ્યા છે એની જે સમસ્યા છે તેના વિશે આપડે રૂબરૂ વાત કરશું ચાલો તો મળીયા.
હા.